હલો.
હેલો.
હ અવાજ આવે છે.
હલો
હા મારો અવાજ આવે છે.
હેલો
હલો
હા અવાજ આવે છે.
હા આવે છે.
હા બોલો બોલો મજામાં
હા મજામાં તમે કેમ છો મજામાં.
બસ મજામાં કેમને યાદ કર્યા આજે.
બસ આજે એવું થયું કે આજે કોલેજ જીવન પર થોડી ચર્ચા કરીએ કારણ કે મેં સાંભળ્યું છે કે સાંભળ્યું છે અને ફીલ પણ કર્યું છે કે. જીવનનો સૌથી યાદગાર સમય હોય ને તો કોલેજ નો હોય છે. એટલે મને થયું કે એના વિશે થોડી વાત કરવી છે.
હા એ તો તમે સાચી વાત કહી કે જીવનનો સૌથી યાદગાર જે ક્ષણો છે એ તમને કોલેજ લાઈફ આપે છે. કારણ કે કોલેજ લાઈફ તમને ઘણું બધું શીખવે છે ભણવા ઉપરાંત બીજી બધી અન્ય ઘણી વસ્તુઓ છે જે તમે કોલેજ લાઈફમાં શીખો છો.
હા એ તો તમે એકદમ સાચું કીધું છે જયારે આપડે બાર પાસ કરીયે છે. ત્યારે એના પછીનો એક અલગ જ સમય આપણા જીવનમાં આવે છે. જે આપણે કોલેજમાં જઈએ છીએ એ. આપણે એક થી બાર ધોરણ ભણીએ તો આપડે જેમ કોઈ આંગળી પકડીને સમજાવતું હોય શીખવાડતું હોય એવી રીતે આપણને શાળા ના શિક્ષકો વાડતા હોય છે પણ જયારે આપણે કોલેજ જીવનમાં જઈએ છે. ત્યારે આપડે પોતાની જવાબદારી પર આવી જાય છે પોતાનું ભણવાનું. લેક્ચર્સ એટેન્ડ કરવા કે પછી. આપડે અસાઈનમેન્ટ બનાવવા એમાં થોડું આપણે પોતાના જવાબદારી પણ આવી જાય છે એટલે એ તબક્કો આપણે ઘણું બધું શીખવાનો તબક્કો હોય છે. એટલે એ પણ એક આપડ કારકિર્દી બનાવવાનો મહત્વપૂર્ણ તબક્કો બની જાય છે.
હા એ તો તમે સો ટકાની સારી વાત કરી કે સ્કૂલ કોલેજ સ્કૂલમાં અને અ બારમા સુધી કેવું હોય કે શિક્ષકો હોય. આપને ચલાઈ. બીજી ભાષામાં કહે તો સ્પૂન ફીડિંગ કરે એમ પણ કોલેજમાં એવું નથી હોતું. કોલેજમાં તમારે જાતે જ પેલા તો તમે શરૂઆતમાંને એટલે એવું હોય કે તમારે થોડા દિવસ તો તમને સેટ થતા જ થાય. કારણ કે તમે કોઈ દિવસ એવું જોયું ના હોય તમે જાતે જોવાના છે. તમારે જાતે બુક શોધવાની છે તમે જાતે લેક્ચર તમને કોઈ ટોકે નહીં રોકે નહીં. કે નહી તમારા એહું પણ મજામાં કોઈનું ધ્યાન ના હોય બસ. પોતાની બધા પોતાની દુનિયામાં જ વ્યસ્ત હોય. અને આવામાં જે છે પોતાનું નામ બનાવવું. પોતાની કારકીર્દિ બનાવી પોતાની એક આગવી ઓળખ બનાવી કોલેજમાં એ. અ ઘણી મહત્વની છે. એ તમને શીખવે છે કે જયારે અટેન્શન તમારા પર ના હોય તમને કોઈ. આમ આંગળી પકડીને ચલાવતું ના તમારે કેવી રીતે જે છે એમાં અ પોતાનું વર્ચસ્વ બનાવવું એમ કારણ કે કોલેજને પ્લેટફોર્મ આપે છે પ્લેટફોર્મ આપે છે તમારી કળા ઉજાગર કરવા માટે પ્લેટફોર્મ આપે છે તમારા વિચારો દર્શાવવા માટે પ્લેટફોર્મ પછી તમારી કુશળતાઓ દર્શાવવા માટે હવે એ તમારા હાથમાં છે કે તમે કેટલી ઓપોર્ચ્યુનિટીસ જે છે એ ગ્રેપ કરો છો કારણ કે એક વસ્તુ જે તમને કોલેજ લાઈફમાં જોવા મળશે જયારે સ્ટુડન્ટો કોલેજમાં જાય છે તો એમને એક એક વર્ષ તો એમને સેટ થતા જ થાય છે બધું સમજતાર થાય છે કારણ કે આ વાતાવરણ એમના માટે ખુબ નવું હોય છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી આપડે એમ જોવા જઈએ ને તો કે આપણે શાળા અને કોલે શાળાની જીવન અને કોલેજનું જીવન વચ્ચે તફાવત જોઈએ ને તો શાળામાં નિયમો વધુ ખાય છે અને શિક્ષકો સતત માર્ગદર્શન આપે છે જયારે કોલેજમાં તો વિદ્યાર્થીઓને વધુ સ્વતંત્રતા મળે છે અને પોતાના નિર્ણયો જાતે જ લેવા પડે છે અને આપણે કોલેજમાં નવા નવા મિત્રો બનાવવાનો પણ અલગ જ આનંદ હોય છે લોકો કોલેજ કોલેજમાં અભ્યાસ કરવા માટે એક શહેર થી બીજા શહેર ગામમાંથી શહેરમાંતા હોય છે એટલે અલગ અલગ શહેરો અને ગામોમાંથી આવેલા વિદ્યાર્થી સાથે ઓળખાણ થાય છે તેમની ભાષા વિચારધારા અને સંસ્કૃતિ વિશે પણ ઘણું શીખવા મળે છે કેમ કે ક્યારેક કેવું થાય છે કે લોકો બહારના દેશ માંથી આવતા હોય છે કે આપણે બીજા દેશમાં જતા હોય છે એટલે એ લોકોની અલગ અલગ ભાષા અને સંસ્કૃતિથી આપણે પરિચિત થતા હોય છે એટલે આપણને એ તબક્કામાં નવા વ્યક્તિનો પરિચય અને ઓળખાણ બધા ન નોલેજ નોલેજ કહીએ કે આપડે અ આપડે પેલું એ આપણને બધું સાથે જોવા મળે છે અલગ અલગ રીતે અને આપણને અનુભવો પણ સારા થાય છે
હા એ તો સાચી વાત કીધી કે અ અનુભવો આપણને જે નવા નવા જોવા મળે છે હવે સ્કૂલ લાઈફ ને કોલેજ લાઈફ વચ્ચેનો તમે ડિફરન્સ તો કીધો બરાબર હવે બીજી એક વસ્તુ જે કોલેજ લાઈફમાં થાય છે કે અ તમારે તમારું મટરિયલ ને બધું છે તમારે જાતે શોધવાનું હોય છે સ્કૂલ શાળાઓમાં કેવું હોય છે કે તમને બુક્સ આપી દે આપી દે અ અહિયાં એવું નથી હોયતું કોલેજમાં એવું હોય કે લાઈબ્રેરી હોય અને એમાં પણ તમને કોઈ સ્પેસિફિક આપડે કેવું આપણને સ્કૂલમાં ટોપિક્સ કહી દે કે આ ટોપિક આમાંથી આટલું ભણવાનું એવું પણ તમને ના કે તમને એક જનરલ બુક સજેસ્ટ કરે તમારે જનરલ બુક્સમાંથી તમને જે ટોપિક ક્લાસમાં ભણાવવામાં આવે એ તમારે અલગ કરવાના તમારે શોધવાના અને પછી એ ટોપિક જે છે તમારે વાંચવાના અને એક્ઝામિનર ને જે પોઈન્ટ ઓફ વ્યુ જોઈએ છે તમારે પોઈન્ટ ઓફ વ્યુ જે છે એક્ઝામમાં પ્રેઝન્ટ કરવાનું અને એક્ઝામિનર ને લાગે કે આ પોઈન્ટ ઓફ વ્યુ રાઈટ છે તો તમને માર્ક્સ મળે બાકી તમારે પાછી એક નવી વસ્તુ શીખવા થાય
હા એ તમે સાચું જ કીધું છે. અને કોલેજ કોલેજમાં તો માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નથી મળતું. સેમિનાર વર્કશોપ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન. અને પ્રેક્ટિકલ કોર્સ દ્વારા ઘણું બધું શીખવા પણ મળે છે. આ બધું ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. અને કોલેજમાં શિક્ષકોની ભૂમિકા શું હોય છે? કે તેઓ માત્ર વિષય ભણાવતા નથી. પરંતુ કારકિર્દી સંશોધન અને જીવન વિશે પણ માર્ગદર્શન આપે છે. અને કોલેજ માં, આપડે જઈએ એટલે આપણને ઘણું બધું અલગ અલગ શીખવા મળતું હોય છે. જેમ કે આપડે એનસીસી જોઈન કરતા હોય એન. એસ. એસ. પછી ક્લબ. અન્ય ક્લબ માં પણ જોડાતા હોઈએ છે અને ત્યાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ જોડાતા હોય છે. વાર્ષિક ઉત્સવ છે વ્રકૃત્વ સ્પર્ધા છે નાટક, સંગીત, નૃત્ય જેવા કાર્યક્રમમાં પણ ભાગ લઈને, વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા વિકસાવી વિકસાવી શકે છે. જેમ તમે પહેલા જ કહ્યું એમ કે કોલેજ લાઈફ આપણને એક પ્લેટફોર્મ આપે છે. કે આપણામાં જે સ્કીલ છે એને આપણે ઓળખીએ અને એને એમાં આપણે આગળ વધીએ એવી જ રીતે આપણે આ બધામાં ભાગ લઈને, આપડે પોતાની કળા ને વિકસાવીએ છીએ,
હાઆ
અને આવી પ્રવૃત્તિઓથી આપ હાઆ આપણી આવી બધી પ્રવૃત્તિ માં ભાગ લઈએ. એમાં આપણને નેતૃત્વ ટીમ વર્ક અને સમાજ સેવાની ભાવના પણ વિકસે છે.
હા એ તો તમે સાચી વાત કહી. તમે જેમ કીધું એમ કે બધી જે અલગ અલગ ક્લબ છે એમાં જોડાવાની, અ જે છે એ આપણને તક મળે છે. હવે આ ક્લબ્સ ની અંદર કેવું હોય છે? કે આ જે છે તમને કહી દેવામાં આવે કે આ આ કલબ છે અને આ કલબ છે. એ ક્લબ ના અમુક લીડર્સ બનાવવામાં આવે એ લીડર્સ જે હોય, એ ક્લબ ના રિલેટેડ કોઈ એક્ટિવિટી હોય એ આખી જ એક્ટિવિટી, જમવાથી માંડીને હોસ્ટ થી માંડીને કેટલા બાળકો ક્રાઉડ કેમનું કંટ્રોલ કરશે? બીજી કોઈ શાળા માંથી નાના બાળકો જોવા માટે આવવાના છે કે નહી? એ બધું જે છે કંટ્રોલ કરવાનું તમને જવાબદારી ટીચર સોંપી જ દે. એ લોકો એમ જ કહી દે કે તમારે આ જે છે તમારે એ કંટ્રોલ કરવાનું છે આ તમારે, અ નેતૃત્વ કરવાનું છે આ તમારે શીખવાનું છે. હવે જયારે એવી રીતના તમને ખુલ્લા મૂકી દે, અને તમને આખું ઇવેન્ટ સંભાળવા આપી દે અને જો તમે સક્સેસફુલી સંભાળી શકો, તો કેટલું બધું તમને એમાંથી શીખવા મળે તમે કહ્યું એમ કે એક નેતૃત્વ કરતા તમે શીખો. બરાબર. આ. આખી ઇવેન્ટનું બજેટ પણ તમારે બનાવવાનું હોય આખા ઇવેન્ટનો રિપોર્ટ પણ તમારે આપવાનો હોય, અને ખાલી એટલું જ નહી, અનેક બીજી અનેક પ્રવૃત્તિઓ થાય છે સ્પોર્ટ્સની જેમ તમે કીધું એમ. કે સ્પોર્ટ્સમાં અ જે આ આપણે સ્કૂલ અને કોલેજમાં કેવું હોય. આ એવું કહેવાય કે એક એક નાનું એવું સર્કલ હોય આપણે એ સર્કલમાં હોઈએ. પણ કોલેજની અંદર તો બ અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી જે છે. એ સ્ટુડન્ટો આવે તો તમને કોમ્પિટિશન મળે ખાલી ભણવામાં નહી સ્પોર્ટ્સમાં પણ આવી રીતે લીડરશીપ માંથી પણ અને આ બધા જે ક્લબ્ છે, એ બધી અલગ અલગ પ્રવૃતિઓ આયોજિત કરે સ્ટુડન્ટના કમ્યુનિકેશન સ્કીિલ વધારવા માટે સ્ટુડન્ટનામાં જે બીજી અમુક જે જીવન જરૂરિયાતની સ્કીિલ છે, એ બધી વધારવા માટે જેમ કે ડિબેટ છે, અ જેમાં પો જે બાળકો જે છે, પોતાના અ મંતવ્યો રજૂ કરે અને એકબીજા સાથે ડિબેટ કરે હા ડિબેટ થોડી રિસ્પેક્ટફુલી કરવાની હોય એમાં તમે કોઈ અ અપશબ્દોનો ઉપયોગ ન કરી શકો એવી રીતના એ પણ તને નિયમો પણ શીખવાડે અને વકૃત્વ સ્પર્ધા છે, અને ડાન્સ સ્પર્ધા છે. તો આ બધામાં જે તમને આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની એક કેપેબિલિટી મલે કે તમે એકલા નથી તમારે તમારે જેવા કેટલાય છે. અને તમારી એ બધા જોડે એક હેલ્ધી કોમ્પિટિશન કરવાની છે. હેલ્દી કોમ્પિટિશન. કોઈની જોડે કમ્પેર નથી કરવાનું પણ કોઈનાથી પાછળ પણ નથી રહેેવાનું. હા મૂલ્યો ખાલી તમારા કોલેજ લાઈફમાં નહી તમને આખા જીવનમાં કામ લાગે આ બધું તમને આગળ જતા સમજાય કે આ બધું જે હું શીખ્યો કે શીખી એ મને મારે આગળની જિંદગીમાં હવે અ જે છે, મદદ કરી રહ્યું છે. તો આવી રીતે જે છે, એ કોલેજ તમારા વિકાસમાં તમારા સર્વાંગી વિકાસમાં ખાલી વિકાસમાં નહી ફાળો આપતી હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અને જો આપણે જો આપણને ફીલ થયું હશે કે કોલેજની જે કેન્ટીન છે, એ આપણા માટે સૌથી ખાસ જગ્યા થઈ ગઈ છે, કારણ કે ત્યાં બેસીને ચર્ચાઓ કરવી, મજાક મસ્તી કરવી, મિ ત્ર જોડે. અને એ તો એકદમ ખાસ છે. એટલે કોલેજની કેન્ટીન યાદ આવે એટલે આપણને મિત્રો ખાસ જ યાદ ખાસ મિત્રો વધારે યાદ આવે.
હા કોલેજની કેન્ટીન તો એક બઉ અ યાદગાર સ્થળ હોય છે, કારણ કે ગપશપનું સ્થળ હોય છે, અહીં લોકો જનરલી રિલેક્સ થાય બાળકો એકબીજા સાથે મસ્તી કરે ક્લાસની વાતો કરે એકબીજા સાથે બીજી બધી દુનિયાની વાતો કરે ઘરની વાતો કરે તો એ જે છે, એ પણ કોલેજ લાાઈફનુ એક અમૂલ્ય અને કેહેવાય ને કે અ જુદો ન કરી શકાય એવો હિસ્સો છે, એમ
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. સારું સારું અવે આપડે વાત તો તો બો કરી આનો તો અંત આવશે નહી બો સારી ટો સારો ટોપિક છે, એટલે હુ હું ફરી ફોન કરીશ. સારું સારું ચાલો.
આવજો.
આવજો.